હા બોલ.
શુભઆરંભ.
કઈ નહી બેટા ચિએ નવરા છે હાલ.
ખરા સ સ ફરાબરા ન કે આવું.
ફરવા જઈએ આપડે બધા.
ચોદ હ.
કર. ચ જાહું પહેલા.
સોમનાથ બાદ જાઓ.
દ્વારકા સોમનાથ ગિરનાર જાતા હ.
દ્વારકામાંમ સારું ફડ એવું.
દ્વારકામાં બેટ દ્વારકા છે.
હમ બે બી એડ દ્વારા કામ છે. દ્વારકા થી પસ સોમનાથ જવું પડે. હમ સાધન કરવું પડેને.
સાધન આપડે ઇકો ગાડી લઈને જઈએ બધા ઘના ઘરના.
ચાલે એકકો ગાડી. હા. સોમનાથ થી પછી કઈ બાત.
ગિર ગિરનાર જઈએ ને સોમનાથ થી.
હા ગિરનાર ચાલું.
દ્વારકા પહેલા.
ગિરનારની પરિક્રમા કરવા ઘણા બધા લોકો જતા જ હોય છે.
હા. પેલા દર ક જએ.
હમ ક દ્વારકાજી ભાઈ સોમ ના.
દ્વારકામાં સવારે. રાતે નીકળશુ તો હવારે દર્શન થાય ને પેલા હ.
હા ચાલ તી તમારે હોતો.
હમ અતારમાં પણ એલર્ટ આ્યું છે રાત્ર.
સનું રેડ અલર્ટ.
હા.
વરસાદ ન વરસાદી વાતાવરણ છે એ બાજુ.
મોજા બહુ આવે દરિયામાં.
દરિયા મોજા બહુ આવે.
હા.
કઈ નઈં મજા આવે જ મજા આવે.
એ અલર્ટ આવ્યું છે કોઈને જવા નથી દેતા.
નહી જવા દેતા.
ના.
હોવે.
તમા જ
સોમનાથ બાજુ જવા દેને.
આપડે દ્વારકા તો જવું જ પડશે ને પેલા એટલે થોડોક વરસાદ ઓછો થાય એટલે જઈએ.
તો એવું કરીએ.
કોણ
એમને આગળનું પ્લાનિંગ સોમનાથ પછી.
પિનાર પછી દસું આપડે પાવાગઢ.
પવાગઢ કા કામના દર્શક.
પાવાગઢ માં પણ સારું છે.
પણ તો આ તો રોપવે છે. રોપવે થી જશું કે ચડી ને?
હા!
રોપ બેઠ બે ઇંચ થો, ચડી ને પગાથયા?
પગત્યા ચળને જાઉું.
સુરેશ બેગ નહી આ?
સુરેશ ભાઈ આવ્યા છે ને.
એમના અંદર લઈ જવા ના પણ.
એમને લઈ ગયા. હંગાર સુરેશભાઈ, પ્રતિક ભાઈ, પરેશભાઈ. પાવાગઢ માંય સારું છે.
હમ!
પાવાગઢ.
પાવાગઢ સારું ને?
હા! લિપ લિફ્ટ જઉ તો લિપમાં.
હમ પ પાવાગઢથી રિટર્ન થઈ જશુ.
હા ઓકે પવાગળ.
હ ચારેય બાજુ પેસન ઉપરવું પડે ને.
હા!
ત પેસર રાખો.
હા રાખીએ છીએ ને.
ચલી ભેસો રાખો?
એક ભેસ છે ને ત્રણ ગ્રાય.
હા એક ગાય વેકવાની છે. કોઈને લે આવ તો કેજો ઘ કરજો.
કઈ ગાયક નસલ કઈ હૈ?
હ શંકર.
શંકર. પંજાબી બ્રીડ.
હા!
બીજી કઈ છે?
બીજી, એક ગીર ગાય અને, બીજી શંકરચ છે.
ગીર ગાય નું દૂધ ખાવા માટે સારું છે એમ.
હા! સારું રેવમ ઓસો બસો તે જાલ.
મસ ન તેજ માટે સારું.
અને બેસ્ટ છે. કો ગેરાક કરજો.
તાને એક એક બચ્ચું છે ગાયને.
બચ્ચું. એક બચ્ચું હ.
હા!
કંઈ ગાયનો?
ગિર જાય ન.
ગિર ગાયનો. મેળે ફિમલ?
હા?
મેલસ ફિમેલ? વાાસડ વાાસડી?
વાછડી.
વાસાડી છે એમ?
હા!
અમારે એ છે ગાય. ચાર ગાય.
કીટલી ચાર ગાયો?
હમ!
એવું છે એમને
ત્રણ પંજાબ ત્રણ પંજાબ બિડની સર એક દેશી ગાય સર દસી પસો એક જ છ
એવું છે એમ ને જમીન કેલી વા આવશે
જમીન તો અઠ્ઠ્યાવીસ ક
અઠ્યાવી સુગ પની
હ ના પાાગે
ન્યુંઝ
હમ સવધા કપાસ વાયલો હાલ
છ બીજા
હમ
હ તો વરસાદ આવ્યો હતો તો બગાડ ના જ થયો ને
ના કપામાં કોઈ બગાડ નથી
એવ એમ
અને પંદરગ એરંડા હોવાના મહિના પછી વાબંધ થાયૈ
એવું છે એમને પંદર રા
હા
એટલી બધી ખેતી કરો
એટલી બધી ખેતી કરી
અમારે ત્રણ વિકા કપાસવા આવ
કયા પેસોમાં સારું મળી રહે
હા ઘર ખર્ચો નીકળી જાય
હમ એક ગ એક બે્યાસ હણાં વીવાની છે બે મહિનાનું વારે હોય ને બચ્ચું આપવાની
ગાયો નું દૂધ સરકારી દેરીમાં ભરાવો છો કે પ્રાઇવેટ
હ પ્રાયટ
આમ તો સરકારી માં સારું રે વધારો મળી રહે
સરકારીમાં સારું છે પણ પ્રાઇવેટ ભરે છે.
એવું છે એમને.
તમે તોો ભરા આવ
અમારે સરકારીમાં
સરહકારી ન શું હોે
પેડ તો છ સાત પેડ આવે
શું ભાવ પડે?
ભાવ તો હમું ભરાવા ન જાતો નગર મા પપ્પા જાય છે ભરાવા.
પંચાવન સાઈડ પડતું છે ને.
હા એટલું જ આવતું.
હમ્મ કેટલા લીધા તું એ.
અમારે હાટ આઠ લીધા ઓ હે.
સાત આઠ લીટર હોય ને.
હમ્મ. તમારે કેટલુ દૂધ ભરો?
હમ્મ અમાંરે દસ લિટર.
હા તો ખંડું નીકળી જ દસ લીટર માં તો.
ત્રણ ગાયનું દસ લીટર.
આમ તો સરકારી માં ભરાવતા તો સારું રે.
સરકારી નથી ભરાવા પ્રાાઈવેટમાં
પ્રઇવેટ વાળા વધારો વધારો ના લે.
પ્રાયડો વધારો ના હો પણ આપે બે પાંચ ચાર હજાર જોતા હો તો પણ આપે. સરકારી માં પાંચ ના મળે એમાં પગાર તુ પગાર મળે.
હમ્મ. અમારી ગાય વેચવાની છે તમે લે આવી હોય તો કેજો.
કોઈને લેવીને ક શું?
સારું ઘરાક કેજો.
કલર કેવો એ.
વ્હાઈટ કલર ની ગાય.
વ્હાઈટ.
હમ્મ.
હમ્મ. હાલે તો હાલચો હતા.
હાલ તો નોકરી પર ગયા.
નોકરી પર નોકરી કરો તમે પાસે.
હા નોકરી કરી.
નોકરી નઈ કર ખેતી ન કારો એમ.
બધું જ નોકરી, ખેતી.
હમ્મ નોકરી કેટલા વાગે જાવ.
નોકરી સવારેમ ગઈએ નવ વાગે.
નવ વાગે.
હા.
તો અતારે શું કરો રીસેસ છે.
ત્યારે રીસેસ ટાઈમ.
આરામ ઓફિસમાં છે કે બાર.
હાલ તો બહાર છીએ.
કોણ કોણ સભ
બધા બેટા છીએ સુરેશભાઈ, પ્રતીકભાઈ, કરણ.
તમે શું કરવાનું
કઈ નહી અમે બેઠા આરામ કરીએ
હમ્મ અમના
હ.
તો આપડે ગોઠવીએ મહિના પછી.
મહિના પછી ગોઠવ હાલ ગોઠવો વરસાદ છે.
હા.
એના પછી રણુજા ટ્રીપ ગોઠવીએ
હા હા રાણુજા પણ સારું છે દર્શન
જેસલમેર જોવા જઈએ
પોકરણ
પોોકરગઢ પોકરણમાં એ સારું જોવાનું
હા રણોજામાં પણ તળાવ બળાવ સારું જ છે જોવાનુ ફરવા લાયક
પછી રિટર્નમાં વળતે રેલવે માં શું કરો?
હા રેલવેમ જાવું તો રેલવેમ આપડ ઇકો ગાડી લઈને જવું તો એક ભાઈ નો કોન્ટેક્ટ છે.
ઇકો ગાડીમાં છેવે ઇકો ગાડીમાં તા કન્ટ્રક્ટસે
હા
હા ચાલો
ઇકો લઈન જએ તો આમ સારું રે એમ બધા ટાઈમ જતો રે એમ
ચાલે ભાઈબંધ ને સાથે ટાઈમથી થોડા
હમ એકલો છે ભાઈ ને પૂછી જોઈશ હું
કેટલું ફાળું કે પૂછી દ્વારકા જ પછી ગોઠવી ટ્રીપ ની
હા ગિરનાર પણ દ્વારકાથી ગિરનાર જાવ તો ગિરનાર પણ સારું છે.
હ ગિરનાર પ્રકૃતિ અત્યારે અત્યારે જ મજા વરસાદ ન ગિરનાર
ગીરનાર હતા હા સાચી વાત મસ્ત
ધુમ્મસ લીલોત્રી એટલે પારિક્રમ કરવાની સરસ મજા આવે તા
હા ગીર ના જંગલ માં જવું હતો હોય ફરવા ત્યાં સિંહ એ જોવા મળે
સિહ જોવા મળે ત્યાં
અને ગિરનારમાં પાસા નવ હજાર નવસો નવ્વાણું પગથયા છે.
હા શું પરિક્રમા કરવી પડેને
હા
ગિરનાની ફરતી સ હો ચારેકોરા.
હા
મજા જ આખી અલગ હ
ચારે ગોળા ફરવાનું ગિરનાર માં લિફ્ટ છે?
ગિરનાર માં લીપ નથી રોપ વે નહી.
જવું છે એમને થાકાતા થાકાતા ચડવું પડે
હમ એમાં તો પગથયા સુધી જવા માટેનું હોય જેમ આપણા ખેતરામાં કેડી ની હોતી
હા હા
ચાલવા માટેની એક હોય
હા પગથયા
પછી આપડે ઘરે આવતા રહ્યો પછી જાહુ રણુજા નું ગોઠવશું
હમ્મ પછી જા ને બધું સોમનાથ ના દ્વારકા બધું પતાયને રનુજા બે દિવસમાં તરા ત્રણ હજાર કેમિલી સાથે છેએ તોય સારું છે
હા
તો તમને નોકરી પરથી રજા મળી રહેશે ને?
રજા તો મળી રે ચોમાસામાં તો નવરાજ છીએ અમે. સાઈડો આવતી નથી
ચોમાસામાં નવરાજ છે એમને
હા
શું શું કામ કરો?
અમારી લેબ છે ટેસ્ટિંગ હા
બસ સરારું સરું ટેસ્ટિંગ કરારું
સોયલટેસ્ટ એગ્રગેટટેસ્ટ સીમેન્ટટેસ્ટ કેમિકલ ટેસ્ટ
કેમિકલ ચટેસ્ટે કર
હા બટુ મે ડટેસ્ટ
કેમિકલ ટેસ્ટમાં તો બધું જતું છે ને કેમિકલ ટેસ્ટમાં તો બધું આવતું છે વોટર આપડે જે ખોરાક થઈ એના ટેસ્ટ
બધું જ
કેમ કે તેલ છે
પાણી ટટેસ્ટિંગ તલ ટેસ્ટિંગ પણ તે એવું ખોરાક નુ ટેસ્ટિંગ આવતું નથી અમારે
નથી આવધું પાણી નતું હશે
પાણી નું આવે વોટર ટેસ્ટિંગ
રોયલ ટેસ્ટમાં કઈ રીતનું કરવું
સોલ ટેસ્ટમાં એસબીસી ટેસ્ટ આવે પ્રોક્ટર આવે સીબિયા એલ
ઓવ બધું આવે ને અલગ અલગ ટેસ્ટ જ
હા સોઈલ માં અલગ અલગ ટેસ્ટ આવ
બીટું બી ટેસ્ટી કા
હા